હા કેમ છો?
હા બસ મજામાં અત્યારે તો બોલો કેવું ચાલે છે તમારે.
બસ આ પરીક્ષા આવે છે તો કાલ પેપર હતી એની તૈયારી કરતો હતો. તો મેં કીધું લાવ ને પૂછી જોઉ તમે શું કર્યું તૈયાર.
હા જો અત્યારે તો હમમ પેપરમાં તો મને લગભગ આઈએમપી લાગે ત્યાં સુધી તો કઈક ઇન્હેરિટેન્સ જે છે ને તે લાગે છે બાકી હા સિંગલં ઈનહરિએટન્સ, મલ્ટીપલ, મલ્ટીલેવલ હટ હાયરાર સિકલ અને હાઈ હાઈબ્રિડ લગભગ આવે છે. તે પાંચેય છે અને મને એ નથી ખબર કે જો પૂરો કક્યુએશન પૂછાય તો આપણને બધાની અંદર ફોર એક્ઝામ્પલ લખવા પડશે અને બધા સમજાવવા પડશે કે કઈ રીતે સમજાવો કંઈક ખબર હોય તો તમેને
તો એમાં એવું છે કે ઓમ તો મને નથી ખબર પરંતુ એને જો આમાં મેં તમને કીધું ને કે ઘણા મેને મેં એવું સાંભળ્યું છે કે તમારે ને પેલા આખો પ્રશ્ન લખી દેવાનો જેમ કે હવે આપડે પ્રકાર હતો એ પ્રકાર લખી દીધા એના વિશે સમજાઈ દીધું અને પછી એક નીચે એવું એક્ઝામ્પલ બનાવાનું જેમાં બધે બધું આવી જતું હોય તો એક આપડે જો હાઈબબ્રિડ નું એક્ઝામ બનાવીને આપડે તો એમાં સિંગલ આવી જાય મલ્ટીપલ મલ્ટીલેેવલ બ ધુજ આવી જાય હાયબ્રિડ માં કારણ કે આપડે બ્રિડમાં હેને એક થી વધારે નો ઉપયોગ કરીને બનાવી હકીયે એટલા માટે તો તમે એક છેલ્લે એક્ઝામ્પલ એવું બનાવો કે હાઈબ્રીડ નું કે આમાં બધું જ આવી જતું હોય તો પછી તમારે ને આગળ પેલા નાના નાના કોડ લખવાની જરૂર ના પડે પડે
હા હા બરાબર તો સમજી ગયો
આગળ તમારે પ્રશ્નમાં હેને પ્રકાર આવે ને ધારો કે હવે તમને સિંગલ કીધું હોય તો સિંગલ ઇન હેરિટન્સમાં તમારે સૌથી પહેલા એની ડેફિનેશન લખવાની અને એની વેખ્યા લખાઈ જાય ને મતલબ કે તો એના પછી ને એની આકૃતિ દોરવાની તમારે ડાયાગ્રામ
હમ હમ
અને એટલું પતી જાય ને એના પછી એની સિન્ટેક્સ લખવાની આટલું કરવાનું આ ત્રણ વસ્તુ લખવાની અને થોડુંક છૂટું છૂટું લખવાનું એટલેને અડધું પેજ થઈ જાય એક આ ત્રણ વસ્તુ લગતા લગતા એકમાં એવી તો તમારે પાંચ પ્રકાર હ આપડે તો એ પાંચ પ્રકાર માટે આપડે બે થી અઢી પત્તા તો થઇ જાય લખતા લખતા
હમ હમ
પછી એટલું બધ થી જાય ને એના પછી આપણે એક છેલ્લે એક્ઝામ્પલ બનાવાનું અને એક્ઝામ્પલમાં ને આપણે કોડ લખવાનું કોડ કેવી રીતે લખવાનું કે ધારો કે આપડે આગળ આવેને પેલા હેેશટેગ આવે ને ઇન્ક્લુડ વાળું તો એ જે લાઈબ્રેરી આવે ને આપડી તો એ લાઈબ્રેરી ને ને પેલા બે લીટીમા લાઈબ્રેરી લખવાની એના પછી એક લીટી છોડ દેવાની ને એના નીચે ફંક્શન લખવાનું આપડું વાળ ફંક્શન પ જાય ને એટલે વળી પાછી એક લીટી છોડવાની આવી જાય ને લીટી છોડતું જવાનું લખતું જવાનું એનાથી કોટ થોડોક છૂટો રહેશે અને સારો દેખાશે અને બીજું કે તમારે થોડુંક પ્રશ્નની જવાબ પ્રશ્નના જવાબની લંબાઈ પણ વધી જાય એટલે હેને કદાચ જો કોકવે એવો આવી જાય સાહેબ પેપર ચેકરમાં કે જે ને પ્રશ્ન કે આટલો અંદર હવે આકૃતિ ની બધું જોઈને તો એને તરત ખબર પડી એને અંદર વાંચવાની જરૂર ના પડે આકૃતિ જોય ને એટલે એને ખબર પડી જાય કે આ આકૃતિ હચ દોરી એટલે આને આવડે તો એના ઉપર પછી ડાયરેક્ટ માર્ક્સ મૂકી દે તમારી પ્રશ્નની લંબાઈ જોઈને એટલા માટે આવીતેલ જેટલું બને એટલું લાંબુ કરવાનું સમજ્યા?
હા બરાબર અ જો આપણે હેરિટેન્સ છે તેમાં ક્લાસની અંદર ફંક્શન બનાવવા પડશે ને?
હા એ તો છે ઇન હેરિટન્સમાં આપણે ક્લાસ ની અંદર ફંક્શન બનાવવાના આમ જોવા જઈએ ને તો ઇન હેરિટેટ લે ને આપડે એકની અંદર બીચું એવી રીતે થાય.
હ હ તેમાં લગભગ ક્લાસ જ યુઝ થાય છે ને?
હા ક્લાસ જ યુઝ થાય આપડે પેલા એક મેઈન ક્લાસ બનાવવાનો જેને આપડે બેઝ ક્લાસ નામ આપવાનું બરોબર એટલે મતલબ આ કેહેવામાં ખાલી પછી તમે જે નામ હા પાઇ એના પછી એ બેસ ક્લાસ ને ને પછી હા ડિરાઇવડ ક્લાસ બનાયા, બરોબર પછી.
હા એક જે ડિરાઇવડ ક્લાસ બન્યો તેમાં એ જો એક આપણને કઈક આગળ પ્રોગ્રામ લખાયા તો આપણેે સર એ જે હાઈબ્રીડ ઇન્હેરિટન્સનો છે તેમાં એક પેહલાં તો ક્લાસ બનાવી સ્ટુડન્ટ અને એની એની અંદર જે રોલ નંબર હતો એ પ્રિન્ટ અને રીડ કરાવે બને, સમજ્યા ને રીડ અને રાઈટ કરાવે પછી જો એક બીજું ટેસ્ટ પણ બનાયો કે જેને પબ્લિક સ્ટુડન્ટ કરી દીધું જે સ્ટુડન્ટ આપણે ક્લાસ હતો તેને પબ્લિક કર્યો અને એની અંદર કંઈક શું છે માર્ક્સ હા ટેસ્ટમાં જેમાં માર્ક્સ એક ફંક્શન બનાવ્યું. પુટમાર્ક એ નામનું પુટમાર્ક અને ગેટ ગેટમાર્ક. એ રીતે ઈ ફંક્શન બના પછી બીજું એક ડિરાવડ ક્લાસ જે સ્પોર્ટ છે. તેની અંદર એક વેરિયેબલનું નામ લીધું તું સ્કોર જેમાં ગેટ સ્કોર અને પુટ સ્કોર એ રીતે પછી તેમને લાસ્ટમાં શું કર્યું કે જે રિઝલ્ટ હતું ને તેને ડબલ ટપકા કરી, ક્લાસ રિઝલ્ટ, પબ્લિક ટેસ્ટ, પબ્લિક સ્પોટ, આ રીતે લખ્યું અને એક વેરિએેબલ બનાવે ટોટલનો એવી રીતે કરિ અને પછી તેના પછી શું કર્યું કે જે ક્લાસ હતું એ એમને અ પૂરું કર્યું અને એના પછી એક વાઈડ રિઝલ્ટ અને જે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આવે તેનો યુઝ કરીને ડિસ્પ્લે જે આપણે આ રિઝલ્ટ નામનું જે કાસ હતું ને તેની અંદર આવી ડિસ્પ્લે નામનું એક ફંક્શન બનાવ્યું અને તેનાથીને ટોટલ માર્ક્સ કર્યા કે જે ટોટલ રિઝલ્ટ કર્યું કે એ પાર્ટ વન ને પાર્ટ ટુ એ જે પાર્ટ વન ને પાર્ટ ટુ હતા એ ટેસ્ટ ના અને એક સ્કૂર કે જે સ્પોર્ટમાંથી આપણ મળતો હતો. અને એમાં પૂટમાં નંબર પૂટ માર્ક્સ અને પૂ સ્કોર તે એ રીતે ટોટલ સ્કોર એને પ્રિન્ટ કરાવવાનો હોય છે. અને ત્યારબાદ કેવું કે મેન ફંક્શન જે બનાવ્યું આપણે ઇન્ટીરિયર મેઈન, તેની અંદર દે ફસ્ટ એક રિઝલ્ટ સ્ટુડન્ટ કર્યું એ મને ખ્યાલ નથી એ રિઝલ્ટ ફૂડ જ શા માટે કર્યું છે તેમણે?
તો એમાં એવું હોય છે કે તમે જે કીધું ને એ વાત બરોબર તમારી. અને ખાસ કરીને આનો ઉપયોગને ફંક્શન હોય ને આપડે હવે ધારો કે પેલા ક્લાસમાં ફંક્શન બનાવ્યું તો એની ક્લાસમાં આપડે એની ફંક્શન આપડે બીજા ક્લાસમાં જરૂર પડે ને તો બનાવવાની જવું ના પડે જો આપડે આવી રીતે ડિરાઇવડ કરેલું હોય ને ઇનહેરિટ તો એ ઈ ઇનહેરિટ ના કારણે ને આપડે એમાં જો ધારો કે તમે જે પેલા બનાયું ને પુટ માસ ને બે ફંક્શન
હ
તો એ બે ફંક્શન તમે નીચે પણ યુઝ કરી શકો એનો મતલબ એટલે તમને નવા ફંક્શન કોઈ બનાવાની જરૂર ના પડે સમજ્યા?
હા હા બરાબર સમજી એ તો. બરાબર એક જે આપણે મેન ફંક્શનમાં જે રિઝલ્ટ નામનું ક્લાસ બનાયુંતું તે ક્લાસનો યુઝ કરી તે ક્લાસનું નામ લખ્યું અને તેના બાદ જે ઓબ્જેક્ટ લખ્યો એક ઓબ્જેક્ટ નેમ અને જેના દ્વારા બધું જેે નંબર્સ હતા જે કઈક રોલ નંબર વગેરે આપણે એવું કહી શકીએ અને જે માર્ક્સ હતા એ અને સ્કોર ત્યારબાછી ટોટલ એને સ્પ્રિન્ટ કરાવેલું હા તેના પછી જે ટોટલ આવે છે એવી રીતે બીજું તો આ એક વાત કવ તમને કે જો આપણી ઇનહેરીટેન્સ માં જે પ્રશ્ન પૂછાય છે તેમાં પાંચે પાંચ ટાઈપ આવે તો તેમાં કઈ ગ્રાફ વગેરે દોરવા પડશે કે નહી દોરવા પડે
હા એ દોરવાની મેં તમને કહ્યું ને કે આળ કે આકૃતિ દોરવી પડે આપડે તો તમે આકૃતિ દોરો ને તો ત જે પેપરને અંદર વાંચવાની જરૂર ના પડે એ આકૃસ ઉપરથી જ સમજી લે એટલે જેટલી આકૃતિ કે દો વાળું સારું આમ તો તમને બીજા બધામાં આવડતું હોય ને આવી રીતે ડાયયાગ્રામ બનાવતા તો તમે બીજા બધામાં પણ બનાવી શકો જેનાથી તમારે લખવાનું ઓછું થાય અને ફટાફટ થઈ જાય બધું
બરાબર સમજી ગયો તો અને આ જે એક કાસ્ટક ટક્ટરની ટાઈઇપ્સ પેરામીટરાઇઝ ને કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ એ બધું કંઈ પૂછાય છે
હા એ પછું એ બધું પણ પૂછાય છે કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રક્ટર પછી ફંક્શન ઓવરલોડિંગ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ આ બધું છે
હ
તો એ જે તમે કીધું કન્સ્ટ્રક્ટર નું તો એની ટાઈપ ત્રણ પ્રકારની આવે એક તો ડિફોલ્ટ આવે
હમ
પછી બીજું પેરામીટર વાળું આવે
હમ
અને ત્રીજું આપડું કોપી કરવાનું આવે
અને કન્સ્ટ્રકસન ઓવરલોડિંગ પણ આવે છે ને કન્સ્ટ્રકસન કટર ઓવરલોડીગ તો
તો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગમાં શું થાય કે ધારો કે હવે તમે અંદર તમે ફંક્શન ઓવરલોડિંગ એટલે ખબર છે પેલા
હમ હમ હા એ તો સેમ નેમ અને ડિફરન્ટ
તો પછી હું તમને કમ્પેર કરીને બતાવું
હા તો તમે ફંક્શન ઓવરલોડિગ પૂછ્યું ને
હા
હા તો ફંક્શન ઓવરલોડિંગમાં એવું કે આપણે કોઈક ડાયરેક્ટ પેલા અને જે એડફાઇલ લખી દેવાની અને એની એક જ ફંક્શન નું નામ રખવાનું અને આમાં કેવું કે અલગ અલગ પેરામીટર એટલે જાણે કે એક ફંક્શન નામ લખ્યું એ બી સી અને તેની અંદર એક એક પેરામીટર શું રાખ્યું કે ઇન્ટીજર એ એવી રીતે પછી બીજું પાછું એનું એ જ ફંક્શન યુઝ કરવાનું જે નામથી એટલે પાછું એ બી સી લખ્યું અને તેની અંદર પાછું એક પેરામીટર રાખવાનું એ અને જે પેલું ટપકું કરી અને પાછું લખવાનું બી ઈન્ટીજર બી એવી રીતે ઈન્ટીજર એ ઇન્ટીજર બી એટલે જે આમાં કેવું કે એક જ સેમને એમ જ રહ્યું પરંતુ જે પેરામીટરની સાઇઝ હતી તે અલગ અલગ ડિફરન્ટ પેરામીટર એટલે તેનાથી ફંક્શન ઓવરલોડિંગ કહી શકીએ તેને
હા એજ એ અને આમાં કન્સ્ટ્રક્ટરમાં પણ એ કઈક કેવું જ હોય છે. તેમાં આપડે કન્સ્ટ્રક્ટરના આપડે વેલ્યુ અસાઇન કરીએ ઇનિશલાઇઝ કરીએ કે ખાલી એકની વેલ્યુ બીજામાં નાખીએ કે બસ એટલું જ કરીએ કે ચકામાં અને કેલ્ક્યુલેશન કરી શકે ગણતરીઓ એના સિવાય આપડે બીજું કામ ના કરી શકીએ અને પાછું કેવું છે કે આમાં એને કન્સ્ટ્રક્ટર નું નામ હોય છે આપડો ક્લાસ હોય ને એજ નામનું આવે. અને એને કોઈ રિટન ટાઈપ લખવાની જરૂર નથી પડતી જેમ કે આપડે પેલામાં હોય છે ને તો કે વોઈટ ને એવું બધું આવે છે હા એજ વોઈટ એ બધું લખવાની જરૂર નથી પડતી.
હમ્મ, હમ્મ બરાબર હા એતો સમજી ગયો.
એ એ બધું લખવાનું હા, એજ ને સ્પેશિયલ મેમ્બર ફંક્શન હોય છે.
હમ્મ, હમ્મ અને એક અહ જો આ ડિસ્ટ્રક્ટર હતું ડિસ્ટ્રક્ટર તેન તેની અંદર ડાયલ ઓફ ઓપરેટરનો કંઈક યુઝ થાય છે એ તો એની તો માહિતી છે જ નહીં આપણી પાહે. કારણ કે એ તો લગભગ પૂછાતું નથી ને ડિસ્ટ્રક્ટર
એવું નથી હોતું.
હા.
પૂછા તો છે જ.
એવું એમ તો તેમાં તો કેવું છે જે ફાઇલ અહ પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યારે એને જે એક્ઝિક્યુટ થાય ને તે એવી રીતે કઈક હોય છે. એ પણ ક્લાસ ના નેમ જેવું જ હોય છે. અને પબ્લિક સેક્શનમાં લખાય છે.
એટલે તમારે ને જો કન્સ્ટ્રક્ટર આવડતું હો ને તો તમને ડિસ્ટ્રક્ટર આવડી જાય સમજિયા?
હમ્મ, હા, હા.
બે એકબીજાના વિરોધી છે, કન્સ્ટ્રક્ટરમાં ને તમે જયારે ઓબ્જેટ ક્રિએટ કરો ને ત્યારે કોલ થાય. અને ડિસ્ટક્ટરમાં ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થાય ને એ વખતે કોલ થાય.
હા, હા બરા
કોલ થાય એટલે ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થાય સમજિયા એટલે કોઈ નવું હોતું નથી. કન્સ્ટ્રક્ટરમાં ને તમારે શું કરવાનું હો કે આપડે જે મેઈન ફંક્શનની અંદર ને આપડે લખતા હોએ ધારો કે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ પછી એ વન બરોબર, તે આટલું લખે સ્ટુડન્ટ એ વન
હા.
તો હવે કન્સ્ટ્રક્ટર તમારે જેટલા આવતા હશે ને એ બધા ઓટોમેટિક એ વનની અંદર જતા રહે છે અને એમની વેલ્યુ આપી દેશે એ વન ને. તમારે કોઈ બીજું કશું કરવાની જરૂર નહી પડે સમજિયા? જેમ કે તમારે ફંક્શનમાં કેવું હતું ફંક્શન ઓવરલોડીંગમાં કે તમારે એને ફંક્શનની વેલ્યુ લખવી પડતી હતીને આમાં એ કરવું જ નહીં પડે તમને. એકથી વધારે કન્સ્ટ્રક્ટર હશે ને તો એ ઓટોમેટિક તમારે જવાબ ડાયરેક્ટ પ્રિન્ટ જ કરાવશે સીધો.
હમ્મ અને એક જો આપડે યુનરી માઇનસ અને યુનરી જે યુનરી માઇનસ અને બાયનરી પ્લસ જે એમાં તો આપડે કોઈ સરવાળો કરી શકીએ કે ના કરી શકીએ આમાં? કે ખાલી વેલ્યુ જે ચેન્જ કરી શકી કોઈ વેરિયબલ ની?
હા, એમાં મેં જોય છે ને તો બાઈ નર જો ઈ